હલો.
હલો.
અવાજ આવે છે?
હા આવે છે ને.
હા બોલો બોલો.
કેમ છો?
બસ મજામાં.
શું ખાધું આજે તમે?
મેં તો આજે આમ સાદું ભોજન કર્યું તમે શું ખાધું?
કઈ નઈ આજે મેસમાં સારું નતું તો આજે બહાર થી પીઝા મંગાયા તા.
ફાસ્ટ ફૂડ ખાધું એમ?
હા.
પણ ફાસ્ટ ફૂડની તો આપણા જીવન પર આમ ઘણી અસર પડતી હોય છે. એના ઘણા ઈફેક્ટ હોય છે.
આજના ઝડપી જીવનમાં ફાસ્ટ ફૂડ લોકો ના જીવનનો એક ભાગ બની ગયું છે.
પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ. અને કોલ્ડ્રિંક્સ જેવી વસ્તુઓ ખાસ કરીને યુવાનો અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
હા એ તો સાચી વાત છે.
કારણ કે ઝડપથી તૈયાર થઈ જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે. અને સર સરળતાથી મળી પણ જાય છે.
હા એ તો સાચી વાત છે.
હમ્મ એના નુકસાન બી એટલા જ છે.
હા એ પણ છે.
આજ કલના જમાનામાં લોકો વધારે ફાસ્ટ ફૂડ ને પ્રિ પ્રિફર કરે છે હેલ્દી જમવાનું.
હા, કેમકે આપણી લાઈફસ્ટાઈલ જ બીજી વાળી થઈ ગઈ છે ને ફાસ્ટ ફૂડ કેવું સરળતાથી આપણને મલી રેહ છે એના સ્વાદના કારણે લોક કો આમ ઘરના ભોજન કરતા બાર ના ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાય છે.
હમ્મ સાચું કહ્યું તમે.
હા.
અને મારા મનમાં એમ ક્વેશ્ચન આવે છે કે ફાસ્ટફૂડ જ સ્વસ્થય માટે ખરેખર સારું છે?
ના. કેમકે મોસ્ટલી એમાં તો જોઈએ તો મોટા ભાગે ફાસ્ટફૂડમાં વધારે તો તેલ મી ઠું, ખાંડ, મેંદો અને જે કૃત્રિમ રીતે સ્વાદવર્ધકો હોય એઈમ બધું નાખવામાં આવે છે. કેમ કે તેમાં જરૂરી આપણને જોઈતા વિટામીન્સ, ખનિજતત્વ અને ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે. એટલે મારા મતે તો સારું નથી.
અને મોટા ભાગના ફાસ્ટફૂડમાં વધુ પ્રમાણમાં તેલ, મીઠું, ખાંડ અને પ્રોબાયોટિક્સ હોય છે. જ્યારે વિટામિન, ખનીજ અને ફાઈબરનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે.
હા. સાચી વાત.
તેથી શરીરને જરૂરી પોષ પોષકતત્ત્વો મળતા જ નથી.
હા, ઈ તો સાચી વાત છે.
ને ફાસ્ટ ફૂડનું વધુ પડતું સેવન કરવાથી અહ સ્થૂળતા એટલે કે જાડાપનું વધી શકે છે.
હા, એ તો સાચી વાત છે.
આજે ઘણા બાળકો અને યુવાનોમાં વજન વધી વધવાની સમસ્યા જોવા મળે છે.
હા, એ તો સાચી વાત છે.
અને એના કારણે અમુકવાર હૃદય રોગ હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટીઝ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓનું પણ જોખમ વધી જાય છે.
હા, એ તો સાચી વાત છે.
હમ્મ.
અને ફાસ્ટફૂડ માત્ર શરીર પર જ નહીં પરંતુ મન પર પણ અસર કરતું હોય છે. કેમ કે એના લીધે અનિયમિત ખાવાની આદત આપડી થઈ જાય છે. આપડા ઊંઘમાં ઉર્જામાં ઘટાડો થાય છે. અને આપણામાં એકાગ્રતાની આમ કમી વિદ્યાર્થીઓને અભ્યાસને પણ અસર કરતી શકે છે.
હમ્મ. સાચું કહ્યું તમે. આળસ પણ આવે છે અમુક લોકોને એના લીધે. જે વિદ્યાર્ થીઓ આજકાલના યુવાનોમાં વધારે ફાસ્ટફૂડ ફેલાઈ રહ્યું છે. તો એ લોકોના અભ્યાસ પર પણ અસર પડે. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવે છે એ લોકોને.
હા, એ તો સાચી વાત છે.
આજે ઘણા લોકો વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘરનું ભોજન છોડીને બહારનું ખાવાનું પસંદ કરે છે. પરંતુ ઘર નું તાજું અને સંતુલિત ભોજન હંમેશા વધુ પૌષ્ટિક હોય છે.
ઈતો ઘણી સાચી વાત કીધી તમે.
અને ઘરના ખાવામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન ફાઈબર બધું યોગ્ય પ્રમાણમાં હોય છે. જે શરીરના વિકાસ માટે જરૂરી છે.
હા.
હમ્મ.
અને પૌષ્ટિક આહાર લેવાથી શરીર અને મગજ બંને વધુ સારી રીતે કાર્ય કરી શકે છે.
હમ સાચી વાત છે તને
હાઅ.
બાળકો પર જાહેરાતો ના પણ ઘણા પ્રભાવ પડે છે ટીવી અને સોશિયલ મીડિયા પર કરર્ષક જાહેરાતો જોઈને બાળકો વારંવાર ફાસ્ટફૂડ ખાવાની પણ માંગ કરે છે.
હા એ તો સાચી વાત કરી છે.
અને માતા પિતા એ બાળકોને ફાસ્ટ ફૂડના નુકસાન વિશે સમજાવવું જોઈએ અને તેમને ફળો લીલા શાકભાજી દૂધ દાળ અને ઘરનું પૌષ્ટિક ભોજન ખાવાની આદત પાડવી જોઈએ. શું કવું છે તમારે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. બને એટલું તમે ફાસ્ટ ફૂડ ટાળો એ સારું રે તમારા સ્વાસ્થ્ય માટે
હમ સાચું કયું બટ કોઈ વાર મને એમ થાય કે હોસ્ટેલ વાળા હોય. એ લોકોનું તો વધારે જીવન ફાસ્ટ ફૂડ ખાવામાં જ નીકળી જાય છે કારણ કે ઘરથી દૂર રહે છે.
હા એ તો સાચી વાત છે. એમને ઘરનું જે પૌષ્ટિક આહાર છે ખાવાનું છે. એ મળી રહેતું નથી. અને ઘરે તો કેવું મમ્મી આમ ધ્યાન રાખે હાલ બાર આપડે લેવા જઈએ તો એવું. ક્યાંય ના મળીએ
હમ સાચી વાત છે.
હા.
અને. ફાસ્ટ ફૂડ નો એક મોટો પ્રશ્ન એ પણ છે કે સ્વચ્છતા એમાં નથી.
હા
કારણ કે દરેક જગ્યાએ મળતું ફાસ્ટ ફૂડ સ્વચ્છ અને સારી ગુણવત્તાનું હોય એવું જરૂરી નથી.
હા એ તો સાચી વાત છે.
અસ્વચ્છ સ્થળે બનેલા ખોરાકથી. ફૂડ પોઈઝનિંગ પેટનો દુખાવો ઉલટી ઝાડા અને અન્ય ચેપી રોગ થઈ શકે છે.
હા અને ચોમાસામાં તો ખાસ
હા અ લોકો ઘણી પાણી પૂરી થાય છે આટલા વરસાદમાં તો હોય. તો લોકોએ ટાળવું જોઈએ.
હા.
અને લોકોએ બહારનું ખાવાનું પસંદ કરતાં પહેલાં તેની ગુણવત્તા અને સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી
હમ પણ એનો અર્થ એ પણ એવું નહી કે આપડ ક્યારેય ફાસ્ટ ફૂડ ખાવું ના જોઈએ.
હા.
જો ક્યારેક ખાસ પ્રસંગ આવે. તો મર્યાદિત પ્રમાણમાં ખાઈએ તો એ સ્વીકારાય.
હા એ તો સાચી વાત છે.
પરંતુ રોજિંદા આહાર તરીકે તેનો ઉપયોગ ટાળવો જ જોઈએ.
હા ઘરનું તાજું સંતુલિત અને પૌષ્ટિક ભોજન લાંબે ગાળે આમ શરીર માટે વધુ લાભદાયક હોય છે.
હમ્મ સાચી વાત છે અને જો કોઈ એવા જંક ફૂડ ખાઈ લે હોય, તો પછી નિયમિત કસરત કરવી જોઈએ. પૂરતું પાણી પીવું જોઈએ. અને સક્રિય જીવનશૈલી આપણ અપનાવી જોઈએ.
હા તો સાચી વાત કીધી તમે. અને, બોલો બોલો. ને નાગરિક તરીકે આપણેે આમ સારી ખાવાની આદત તો વિકસાવવી જોઈએ વધુ ફળો, લીલા શાકભાજી, દાળ, દૂધ. અને પૌષ્ટિક ખોરાક આમ લેવો જોઈએ.
હું પણ એ જ માનું છું સ્વાદ કરતા સ્વાસ્થ્ય પર વધુ મહત્ત્વ આપવું જોઈએ.
હા હા ઘણી સાચી વાત કીધી તમે.
કારણ કે આપણેે આજે જે ખાઈએ. જે તેની અસર આપણા આવતીકાલના સ્વાસ્થ્ય પર પડે છે.
હા, અને, બોલો બોલો.
હમ્મ. જો આપણે નાની ઉંમર થી સંતુલિત અને પૌષ્ટિક આહારની આદત વિકસાવીએ. તો ભવિષ્યમાં અનેક ગંભીર બીમારીઓથી પણ બચી શકાય.
હા, એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને ફાસ્ટ ફૂડનો સૌથી મોટો પ્રશ્ન તેનું અ વધારે સેવન કરવું છે જો આપણે મર્યાદા રાખીશું. અને સ્વસ્થ જીવન શૈલી અપનાવીશું તો આપણે સ્વાદ અને સ્વાસ્થ બંને વચ્ચે સંતુલન જાળવી શકીશું.
હમ્મ સાચું કહ્યું તમે.
હા.
અને સ્વાસ્થ્ય શરીર સ્વસ્થ શરીર એ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
હા.
તો મારા મતે તો ફાસ્ટ ફૂડ કરતાં પૌષ્ટિક અને ઘરનું ભોજન પસંદ કરીએ નિયમિત કસરત કરીએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ. તો એ સારું રેશે એમ.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે.
આજે લેવાયેલો સારો આહારનો નિર્ણય આવતીકાલે સ્વસ્થ સજીવનનું કારણ બનશે.
હા. અને ફાસ્ટ ફૂડ નો સ્વાદ આમ થોડા સમય માટે હોય છે પરંતુ સારું સ્વાસ્થ્ય આખી જિંદગી માટે હોય છે.
હમ્મ ફાસ્ટ ફુડ, સમય બચાવે છે અને સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેનું વધુ પડતું સેવન આપણા શરીર માટે નુકસાનકારક છે તેથી આપણે ઘરનું તાજું સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન વધુ ખાવું જોઈએ અને ફાસ્ટ -ફૂડનો ઉપયોગ મર્યાદિત રાખવો જોઈએ.
હા ઘણી સાચી વાત કીધી વાંધો નહી. સારું સારું તમે પણ બને એટલું ફાસ્ટ ફૂડ ઓછું ખાજો.
હ હ સારું
સારું સારું.
ચાલુ છે.